હલો
હેલો
હલો અવાજ આવે છે.
હા
હા જ શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં.
હા કેવું ચાલે તબિયત પાણી સારા છે.
ઓકે ઓલ રાઈટ
હા બસ હ ભાઈની બસ સારા છે. છોકરી સુઈ ગ એટલે કીધું કેલે ચાલો હવે ભાઈને ફોન કરું. હવે ભાઈન બેહેન નો તહેવાર હવે નજીક આવે છે તો હવે યાદ તો કરવું જ પડે યાદ આવે.
અચ્છા
હા બસ હવે રક્ષાબંધન આવશે ને આવતા મહિને.
હમ્મ
હા
તહેવાર આવશે બસ ચાલે છે તૈયારીઓ
હા બેન માટે તૈયારી કરવાની હોય કે એના માટે શું આપ
હાશ તો એની માટે તો લાવું પડશે ને
હા સરપ્રાઈઝ હોય એ તો
હમ્મ એ બધું સરપ્રાઈઝ જ રાખવાની
હા અને આ વખતે તો જ જો સપ્ર અ રક્ષાબંધન ક્યારે છે ખબર છે શુક્રવારે આવે છે અઠ્યાવીસ આઠે એટલે છોકરીઓને સારું કે બેન આવે તો એટલે એ લોકોને શુક્ર શનિ રવિ રહેવાય મળશે છોકરાઓને સ્કૂલ ચાલુ હોય એટલે રેવાય જ એ લોકોને તો
હમ્મ
મમ્મી પપ્પા બધા જ જોડે બેસાય બી ખરું શુક્ર શનિ આવે છે એટલે મજા આવે
જોડે હોય મજા આવે બઉ ટાઈમ પછી બધા ભેગા થયા હોય
હા હા અને આવું તે વાર તહેવાર હોય ત્યારે જ ભેગા થાય છોકરીઓ તો
હાશ તો
હા અને બેન આવે એટલે ભાઈ તો ભાઈ ને તો કેટલીક ખુશી થાય કે ભઈ ભઈ તો બેન માટે કે કેટલું બધું લઈ આવે ભાણી ભાણીયા આવે એટલે રાતે કઈક લઈ આવે દિવસે કઈક લઈ આવે અને તું ભાઈ ભાઈ ને ભાણી બધા આવે ભય ભાણી બધા આવે ત્યારે તો તું કેટ કેટ કેટલું બધુ લાવો છુ
ભાણી માટે લેવાનું અને બેન માટે લેવાનું
હા અને અને તને તો પેલી ભણી ને ભવે છે તું શું લાવું છું જો ને
ભાણી માટે કાજુ બદામ ડેરી મિલ્ક કો વેફર
હમ્મ અને એ તો ડેરી મિલ્કને ચોકલેટ જોઈને તો
ડેરી મિલ્ક એને બહુ ભાવે અને બદામ એ બહુ ભાવે કાજુ પિસ્તા
હા અને બા પાછી એના માટે તો કેરી લાવે પાછા
હમ કેરી લાવે કેળા લાવે અને પાછ કેળા વધારે ભાવે
હા અને પછી એ તો પાછા દાદા એ પાછા બાકી હોય તો એ એને આઈસક્રીમ અપાવે બોલો એટલે એને તો મામા મામાને ઘેર જાય એટલે એને તો લેર થઈ જાય એમાં છોકરા બધા મામાને બા દાદા જો રમતા હોય એટલે મમ્મી ને તો શાંતિ હોય
હો
હા હા
મમ્મીને શાંતિ
હા
એ બધાને મજા આવે
હા અને જો આ રક્ષાબંધન તો બધા ખાલી આમને આમ ઉજવાતા જ હોય છે એવું છે પણ રક્ષાબંધન અ તો છો અત્યાર ના કોઈને ખબર જ ના કે રક્ષાબંધન શા માટે એવું ઉજવાય છે સાચી વાત
હમ્મ
હા એટલે જો સાચું કહીએ ને તો રાખડી બાંધીને બધા છૂટા પડી જાય, એવું નથી હોતું રાખડી બાંધે રાખડી બાધે, ભગવાનને પ્રાર્થના કરે, કે હું મારા ભાઈને તેના વેપાર, નોકરીમાં, અને એનું જીવન એના જીવનમાં નવી તરકી થાય, એ ખુબ આગળ વધે એનું સ્વાસ્થ્ય સારું રે એવી બી પ્રાર્થના કરે છે. પછી નાના હોય ત્યારે આપડે શું કરતા હતા.
આપડે પેલા નાના હતાા ત્યારે
ધમાલ, મસ્તી, કરતા હતા.
હા એટલી ધમાલ કરતા હતાા અને મમ્મી તો જે બુઓ પાડે કે આ લોકો બહુ ધમાલ કરે છે એ લોકોને લાઈ પૂરી દઉ. બાથરૂમમાં પૂરી દઉં કરી, આમ કરી દવ એવું કરે મમ્મી થાકી જાય અત્યારે. હા અને અત્યારે હું આ મારી ઢીંગલી બઉુ ધમાલ કરે છે એટલે ત્યારે મમ્મી યાદ આવી જાય કે હા મમ્મી આપણને આવુ કરતી હતી. હા અને આપડે ખબર છે. પેલા રક્ષાબંધને પેલા નાના હતા તાર રક્ષાબંધન યાદ છે ને તને?
હા
હા હું કેવું કરતી તી નહી?
હમ્મ
હમ બધું લેવા માટે
મારા મારા જોડા જો
હા બરે અને રક્ષાબંધને તમે શું કરો સવારે વહેલા ઉઠી જાવ?
હું સવાર વેલો ઉઠી જઉં, નાઇ ધોઈને તૈયાર થઇ જઉં.
હા
કે ભાઈ આજે રક્ષાબંધન છે સવારે વેલા ઉઠીને પછી તૈયાર કર દઉં ત્યારે બેન આવે એની રાહ જોઈને બેહી રહું.
હા
બેસીએ
હા હું પણ જો સવારે રક્ષાબંધન હોય એટલે મારે બી મારા ઘરે બધી ફોઈજી આવે, મારા નણંદ લોકા આવે. એટલે એ લોકા એ લોકો ને બી ઘેર પરવારવાનું હોય એ દિવસે તો બધાને એવું જ હોય. એટલે એ લોકા આવે એ પેલા હું નાઇ ધોઈ ન પરવારી જઉં છોક છોકરાઓને નાઈને ધોઇને તૈયાર કરી દઉં અને છોકરા મારી છોકરીઓ છે બે એટલે એ લોકોની બાંધવા આવે બધા છોકરા કાકાની છોકરી છે એના છોકરા બધા ભાઈ બહેન થાય એટલે એ લોકો બાધવા આવે. એટલે એ લોકોને આગતા સ્વાગતા કરવી પડે આપણે ઠંડુ આપવું પડે, આઈસ્ક્રીમ આપવો પડે. અને એ છોકરા આવે એટલે એ નાના હોય એ લોકા કોક દિવસ આવે એટલે આપડે એ લોક કા ને થોડા સાચવવા પડે મહેમાન કે આવે એટલે
હા એ તો એવું જ હોય ન.
હા અને એ બધી બારની નણંદો છે એ બધી અમદાવાદ બરોડા, સુરતથી બધે આવતી હોય કોકવાર એટલે પછી આપડે થી એવું વહેલું તો ન નીક નીકળી જાય અને હું તો ગામમાં જ છું એટલે જયારે આવું ત્યારે સવારે આવું. કે પછી બપોરે આવું. આપડે તો અઈને છે કલાકમાં જઈને આવતા રહીએ. એ લોકો કઈ ક્યારે આવે હા અત્યારે. અને હું એ દિવસ સવારે વહેલી ઉઠી જઉં, નઈ ધોઈને પરવારી જઉં, છોકરાઓને તૈયાર કરીને રાખું. પછી નાના છોકરા છે એટલે બધું મારે જોઈએ એટલે પાકીટમાં બધી સામગ્રી જોઈએ એ લોકા માટે અને એ લોક કાની બે રાખડીએ મારે લાવવાની હોય તૈયાર બધું કરવાનું હોય.
હહ
હા મારે બધું તૈયાર કરવાનું ને એટલે મારે સાંજથી તૈયાર કરી પે પછી સવારે આ બધું ચાલે મારે.
હમ્મ
હમ્મ પછી એ લોકોની બધી થારી બી તૈયાર રાખું એ લોકોને બાંધવાની હોય એટલે મારે છોકરીઓ માટે થારી તૈયારી કરવી પડે, અને હવે કંકુની છે ને નવી ડીશ લાયા છે. કે પેલી શણગારેલી મલે છેે ને અત્યારે તો.
હા
હા, એટલે પછી એવી લાયા છે, તો એમાં કંકુ છે, ચોખા છે. પછી મીઠાઈ માટે તો એ લોકોને તો ચોકલેટ છોકરા એટલે ચોકલેટ તો ભાવે એ લોકોને
હમ્મ
હ, એટલે ચોકલેટ લ લાય મૂક પછી એક મીઠાઈ એક મીઠાઈ હોય અને એક બાજુ અત્યારે તો બધા પેલું તીખું વસ્તુ આપે છે, એટલે જે કે છોકરી એ એ લોક એ લોકા માટે લઈ રાખવું કારણ કે એ લોકોને તો અત્યારે જ રાખડી બાંધવાની એટલે મારે અગિયાર બાર પેકેટ તો જોઈએ બે બધાના છોકરા હોય એટલે
હા
હા, એટલે પછી એવું કરું એ લોકાનું મીઠાઈ આપવાનું હોય એને પાછું આ પડીકું આપે અત્યારે તો અને પછી એ લોકોને જે ગીફ્ટ મળે ને એ લોકોને તો બહુ ગમે ખોલવાની બહ ઉતાવર હોય અમારે તો
હા, ગીફ્ટ આઈ ગીફ્ટઆઈ ખુશખુસાદ થઇ જાય.
ત્યારે
એ લોકોને મજા આવે શું હશે શું હશે
તારે
બોલું અને જોવું
હા, અને પછી આખડી બાજેને તો ચોકલેટ આપવાનો તો જીવ ચાલે ને પછી જયારે હું કહું કે ના ચોકલેટ તો આપી પડેને તો ગિફ્ટ આપે મો મીઠું કરાવું પડે તો
આપડે કોકને આપીએ કોકને તો ગિફ્ટ આપે આપણને
હ, એ સમજાવું પડે એમને નાની જ ને એટલે હમજતી સમજી જાય આમ તો નાની છે પણ એટલે વાંધો ના આવે હ અને આ તો ભાઈ બહેન નો તે પ્રેમ નો દિવસ કેવાય રક્ષાબંધન એટલે એ દિવ સે તો બધા ભાઈ બહેન ભાઈ બેન જોડે જ હોય સાથ સાથ હમ્મ
હાચી વાત છે,
અને હું તો પેલા નાની હતી ત્યારે ખબર છે હું તો હું તને રાખ ખડી બાંધું ત્યારે હું તારી જોડે શું માંગતી તી ખબર છે, નાની હતી ત્યારે
સો રૂપિયા માંગતી તી કે બધું તો મને સો રૂપિયા આલિયે પછી હું પા બીજા સો રૂપિયા તને આપતો તો.
હા, કે પછી એવું કે કે મને શું આટલા ના ચાલે. હા હું નાની એટલે પાછી રડું મને પેલા ત્યાં કાકા હતા ને મોટા પેલું નીચે બેસવા જઈને તો એવું કે રક્ષાબંધન છે ને કાલે તો કાલે તારા ભઈ બીજુ શું વધારે પૈસા લેવાના કે મને એટલે હું નાની એટલે પછી હે ને કે મને આટલાટ પછી હું તારી જોડે ઝઘડું મને આટલા જોઈએ.
અને હવે તો કેવું હવે તો મોટા થઈ ગયા એટલે સમજણ આવી ગઈ. કે ના ભેટ કરતા તો અત તો ભાય નો પ્રેમ વધારે કીમતી હોય છે. સાચી વાત ને.
હમ હા અને ભાઈ બેન.
ચંદન
રક્ષાબંધનમાં તો.
હલો બોલો.
ખુશી હોય ક્યારેમાં બેન આવે.
હા અને રઠાબંધન ના દિવસ
અને ભાઈ બહેન બાર ગામ રેતા હોય ભાઈ બેન બાર ગામ રહેતા હોય. એ લોકો ફોનમાં વિડીયો કોલ કરીએ. અને રક્ષાબંધનની ઉજવણી કરે છે.
હા સાચી વાત છે એ લોકોને તો મલાય બી નઈ. કે હજી હા એ લોકો એવી રીતે
એમાંય આનંદ મળે એ લોકો વિડીયો કોલ કરીને એ રીતે તે રક્ષાબંધન ઉજવતા હોય છે. એ લોકો એ રીતે આનંદ મળે એમાંય મજા આવે છે.
ને અને અત્યારે સારું ને કે અત્યારે ફોન ની સગવડ છે વિડીયો કોલ છે કે તમે જોઈને બી અ ફોન કરીને વાત કરી શકો છો એટલે બહું સારું છે અત્યારે બઉ એ ના પડે કે આમ નજીક જોઈ શકાય પેલો તો સાદો પણ એટલે આપે વ્યક્તિ હા એટલે સારું છે બર હોય તો પણ
રૂબરૂ આમ સામ સામે એ વાત થાય વિડીયો
હા સામ સામે બેસે અને પછી ત્યાંથી જ એ લોકો આમ તિલક કરે ને તમારી રાખડી બીજા જોડે બંધાવી બેન આવી હોય એની જોડે.
હા.
હા. અને પછી હું તને રાખડી બાંધવા બેહારું એટલે તું કઉ કે જલ્દી જલ્દી મને બાંધી દે. અને પછી હું તને બાંધી દઉં અને પછી તું મને કેવી સરસ ગિફ્ટ આપું અને હું તારથી નાની એટલે તું મને આશીર્વાદ આપું ખબર છે શું કઉ હું જી પછી હું હું તને રાખડી બધું ને એટલે હું તને પ્રાર્થના કરું કે મારો ભાઈ સર મારા ભાઈ નો સવથ તે સારું રહે અને નોકરી વ્યાપાર માં સરસ ધંધો ચાલે અને એનું જીવન સરસ ખુશીઓથી ભર્યું રહે એવી હું પ્રાર્થના કરું પ્ર પ્રભુ ને. અને હવે જો રક્ષાબંધન આવે છે તો હવે હું ચલજ હવે જલ્દી જલ્દી આવું. અરે હવે પેલી ઉઠે છે એટલે પછી હું ફોન કરું તારે તને
હમ્મ.
ચાલો મૂકો છું હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.
આ જો